હલો હલો હા મે
હા પિંકી કેમ છે? હા હવે તમારું એમ. એ. પટી ગયું ને?
પતિ ગયુ હવે યુજીસી નેટ ની તૈયારી
ઓકે એમ એ સેમ ફોરમાં રિઝલ્ટ આવી ગયું?
હા રિઝલ્ટ આવી ગયુ.
કેટલા પર્સન્ટેજ આવ્યા?
મારા એઈટી સેવન આવેલા.
એન્ટી સેવન અરે વાહ કોંગ્રેચ્યુલેશનસ! !
હા ધન્યવાદ મેમ! !
આ સમયે રિઝલ્ટ જલ્દી આવી ગયું એવું લાગે.
હા મેંમ મહિનામાં જ આવી ગયલું એમ એટલે નઈં મહિના ન દોઢ મહિનામાં આવી ગયલું.
આવી ગયુ ઓકે સરસ. અ મીહિકા ને કાજલ ને બધા બધાના એઈટી ઉપર છે એઈટી અપ છે?
હા બ મિહિકા તો સેમ ટુમાં છે.
હા હા સેમ ટુમાં છે ઓકે ઓકે
એટલે કાજલ છે કાજલ ના નાઇન્ટીન આવેલા
નાઇન્ટી? હા હા હા હા બરાબર છે.
મા
હ શું કરે અત્યારે હવે શું કરવાનું પ્લાનિંગ કર્યું?
હવે પીએચડી કરવાનું છે.
ઓહો ગુડ! !
હા
તો પીએચડી કરવા માટેની ઇન્ફોર્મેશન લીધી ક્યાંથી ફોર્મ ભરવાના કેવી રીતે ભરવાના શું?
હા બધું હા છે મારા પણ મેં આ વખતે ફોર્મ નથી ભરવાનું નેક્ નેક્સ્ટ વર્ષ
હા હા તો એના માટે તરે પીએચડીમાં ફોર્મ ભરવા માટે પેલા નેટ એક્ઝામ ક્લિયર કરવી પડશે.
હા એટલે તેની જ તૈયારી એમ
હા હા એટલે નેટ એક્ઝામમાં છે ને ફોર સ્ટેપમાં અત્યારે છે. કે પેલા ઓનલી ફોર પીએચડી માટે તમે એ એ ક્વાલીફાઈડ થાવ. પછી એનાથી અમુક વધારે ય તો એ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે.
હા
અને જો હાઈએસ્ટ માર્ક્સ આવે તો તમે જેઆરએફ પણ ક્લિયર કરી શકો એમાં. હા હા એટલે એ રીતનું છે તો તમારે જેઆરએફ ક્લિયર થાય એ રીતની જ તૈયારી કરવાની.
હા એટલે હમ
હા કે જેથી કરીને તમારે જેઆરએફ જો ક્લિયર થઈ જાય તો પીએચડીમાં તમને ઘણી સ સારી હેલ્પ થાય કેમાં સ્કોલરશીપ ઘણી મળે છે.
હા એ તો હા ખબર પડેલી એમ કે જેઆરએફમાં હા મળે એમ સેલેરી સ્ટાર્ટ થઈ જાય.
ક્લિયર હોય અને જો તમે પછી પીએચડીમાં એડમિશન લો. તો તમને પાંત્રીસ હજાર જે કાસ્ટ પ્રમાણે ત્રીસ થી પાંત્રીસ હજારની મંથલી તમને એ સ્કોલરશિપ મળે. હા તો જેઆરએફ ક્લિયર થાય એવું કરજો.
હાવે તો કોશિશ તો ચાલુ છે.
હા તો નેટ એક્ઝામ અત્યારે છે આ ત્રીસ તારીખે ફોર્મ ભર્યું કાલે
ડિસેમ્બર માં આપા
અચ્છા ડિસેમ્બરમાં આપવાની છે નહીતર કા કાલે જ છે આપણે સંસ્કૃત સબ્જેક્ટ ની એક્ઝામ કાલે જ નેટ એક્ઝામ
હા પણ નહી મેમ આ હફતે મેં ફોમ ન ભર્યું મેં થોડું ગેપ લઈને
હા હા હા સારો એમલ છે ને થોડ રહી ગયું હતું ફોર્મ ભરવાનું
નહી મેમ ફોર્મ મે જ નહ ભય્યું એટલે એમણાં એપ્રિલમાં એકઝામ આપ્યું પછી મેં વિચારું શાંતિ થી આપું એમ એકદમ પછી ડાયરેક્ટલી એમ
ના નાના બરાબર છે મહેનત કરીને પરફેક્ટ મુડા ટુ મુડા પરફેક્ટ મહેનત કરીને પછી જ આપવાની જેથી કરીને છે ને તમે એક જ ટ્રાયલમાં એને ક્લિયર કરી શકો
ને પ્લસ મારું રીપીટ બી ઓછું થાય અગર કદાચ આમ તેમ થઈ ગયું તો
હા હા
એટલે પછી એમ ટ્રાયલ આપવા માટે નો મતલબ ન‌ઇ મળે.
મતલબ ના મળે બરાબર છે વંચાતું હોય અને પરફેક્ટ મહેનત થતી હોય તો જ આપવાની હ
હા
એના માટે અભ્યાસક્રમ તમે ઓનલાઈન લઈ લેજો એ મુદ્દા પ્રમાણે જે પ્રમાણે અભ્યાસક્રમ છે એ પ્રમાણે જ પેપર પૂછાય
હા મેમ જોયું એમ દસ એ દસ દસ ભાગમાં વેચાાર્યું છે ને મેં એટલે પેલું અંદર બી ચેક કર્યું તે પ્રમાણે કે વ્યાકરણ માંથી થોડુંક વધારે છે અનેને અમુક આપડું એમએસ એમ ફોર ને ટુ માંથી જ વધારે છે.
હા એ તો ખરું પણ એને જ ફોલો કરે એવું જરૂરી નથી. દરેક વખતે હા યસ અલગ અલગ હોય છે એ અભ્યાસ ઘર ના મુદ્દા ને મતલબ એ મુદ્દા ને વળગી રહેવાનું એ બધા જ ક્લિયર કરવા પડે એવું એવું નથી કે આ વ્યાકરણ માંથી જ વધારે આવી જાય અને કે પછી એ એમાંથી વધારે આવી જાય કાવ્યો ને એમાંથી એવું નથી એમ એટલે મતલબ એ લોકોની ઈચ્છા પ્રમાણે છે પણ મતલબ મા કે આ જે અભ્યાસક્રમ આપેલો છે એને પકડી દેવાનો એમાંથી જ આવે એમાંથી જ એમ પણ કોઈ એકમ પર વધારે ભાર મૂકે કોઈ એકમ પર ઓછો ભાર મૂકે એમ
ના ના ના એ તો છે મેમ બીકી મેં જુના પેપર જોયા તો અમુકમાં પેલું વધારે છે અમુકમાં વૈદિક સાહિત્ય વધારે છે અમુકમાં પેલું સાહિત્ય વધારે છે અમુકમાં વ પણ વધારે છે.
યસ ક્યારે કેવું પૂછે એ કઈ નક્કી નહી મળે પણ મતલબમાં એ સબ્જેક્ટ પર ધ્યાન આપવાનું. અને બીજું કે એના માટે કોઈ બુકસ અ તમારે એફઆઈ થી લઈને. એમ સ સુધીની બધી જ બુક વાંચવી પડે. એમાં હા હા સાચવી રાખ છે ને તો સારું કર્યું નોટબુક ને તમારું જી કાવ્ય પ્રકાશ માંથી વધારે પૂછાય અને એ એનાથી પેલા આપડે અલંકાર ને છંદ ને છે ને એમાંથી પણ આવે છે. એટલે એ પણ બધું જ ટોટલી ક્લિયર કરવું પડે‌.
ને મેઈન તો સાહિત્યમાં તો એવું કે કવિઓના સમય ને ક્રમાકસર ગોઠવાનું એવું વધારે એવું છે.
હા વેબરનો સમય અ એ એ સમય વાળું છે. એ આઈ થિંક છે ને તમને પેપરની બુક જે છે ને એમાં બધું મળી જશે. પેપર જે બુક્સ આવે ને બુક્સ બનાવી છે ને એની અંદર થી તમને પૂરેપૂરો સિબસ મળી જશે અને બધું જ એમાંથી જ પૂછાય છે. મતલબ થોડુંક ડિપલી આપડે સ્ટડી કરવું પડે.
નહી હા એ તો જ છે કે બધામાં થોડું થોડું ડીપલી ઉતરવું પડે
હા અને પેપર વન જે છે, એની અંદર પણ તમારે લોજિક પર જ વધારે છે એમાં કે અ તમે લોજિકથી ને શાંતિ થી જો પેપર ક્લિયર કરો તો પેપર વર્ક ક્લિયર થઈ જાય. અને પેપર વન માં જો તમારા માર્ક્સ કવર થઈ જાય તો અને ટુમાં થોડાક હોય તો તમે એ પેપ વને પણ એટલો જ ભાર આપવાનો પેપર વનમાં પણ બહુ સિમ્પલ હોય એને તાર્કિકને એ તને શાંતિથી કરી
સરતાથી તમે ક્લીયર કરી શકો.
પેપર વન
તમે
હજે મેં પેપર જોય છે, નહી મેં તો ઘરે છું.
ઓકે
એમ દુસનથી છૂટી ગઈ મેં બે વાગ્યા થી પાંચ સાડા પાંચ સુધી નો હોય.
અચ્છા તમે ક હા હા તો કયા સબ્જેક્ટ ન લો છો ટ્યુશન કયા સબ્જેક્ટનું ટ્યુશન લો છો,
મારું તો બધા જ વિષયનું હોય પણ નાસારી એક થી ચાર ધોરણ
એક થી ચાર ધોરણના દરેક સબ્જેક્ટને કરાવો છો. હા હા હા ઓકે સરસ કેટલા સ્ટુડન્ટ થાય છે.
થાય થાય એ તો મેમનું ટ્યુશન છે મારું તો પોતાનું નથી એટલે એ પ્રમાણે સંખ્યા ફિક્સ હોય બધાની અલગ અલગ એવું જરૂરી નહી મળે કે એક થી ચાર એક થી ચાર જ આવે એમાં બધું બદલાયા નાખે.
બદલાયા કરે છે, ઓકે ટીચર તરીકે હા હા હા હા
પાંચ, છ, સાત, આઠ હોય તો પાં છ સાત ઇંગ્લિશ મીડિયમમાં કઈ હિન્દી, ગ્રામર, ગયું હોય કે ગુજરાતી વ્યાકરણ તો તે સમજાવે છે જવાનું લેંગ્વેજ તરીકે લેંગ્વેજ ટીચર તરીકે મને ગમે તેમ ક દે
મૂકી ડે બરાબર છે, ઓકે જે કઈ સબ્જેક્ટ ભણવાનો
હા એમ એટલે બધું જ જાણવા મળે.
હા હા હા અને પેપર તુંમાં છે
તમારે
એની સ્ટડી કરવાની એટલે તમને આઈડિયા આવશે કેવી રે વાવાનું છે આપણા જે સાહિત્ય સંસ્કૃત સાહિત્ય જોયા છે ઓકે અને સંસ્કૃત ના જે બધા આપણા જે બધી બુકો છે એમાંથી મતલબ
હા
બરાબર
હા
હ
કોણ છે વિદુષક કોણ છે? અ પછી એમ કયા પાત્રો આવે છે કે સાકુંલ છે તો વિ સાકું ઋષિમાં છે અને ઉત્સાસ્ સ્ટડી કર